હલો
શું કરે છે
હસું નહીિ બસ શું બેઠ ટૂ કે
બરાબર કેમ છે તું
બસ એકદમ મસ્ત તને કેમ છે
બસ મસ્ત આજે યાદ આવ્યું સ્કૂલ નો ટાઈમ ને બધું ફોટોસ જોયા ને એટલે મે એક વાર ફોન કરું ત તને
અચ્છા એ જોયું એટલે તને યાદ આવ્યું બાકી તો ત નઈ
ના આવે પણ પેલું એટલું બીઝી ચાલતું હોય ને કેવું થાય કરીએ કરીએ પણ ફોન કરવાનો રહી જાય
એ છે કેમ કે કે મારે તો ક્યારે ઘરે બી છે ને હમણાં કન્ટિન્યુ મારે ઘરે રોજ વાત કરવાની હોય કે દસ પંદર મિનિટ કરરે હું ઓફિસ બધ કામ પતાય ને બછ મમ્મી સાથે વાત કર ક્યારેક આખા દિવસ બે દિવસ એ ભી રહી જાય એટલું કામ ને એટલું બધી જગ્યા થી થાકી ગયા હોય હોય ને ઘરે બી પ્રોપર ટાઈમે વાત ન જુના ફ્રેન્ડ તો સાવ મુકાઈ ગયા છે
એ રાજજો અચાનક વળી ફોન ચેન્જ થયોને તો ડેટા ટ્રાન્સફર કર્યો એમાં આપડા બધા જૂના ફોટોસ જોયા એટલે બધાને બધાને તો હવે ખબર ન નંબર ચેન્જ થઈ ગયા છે પણ તારો ખબર હતી તારો આજ નંબર એટલે તને ફોન કર્યો પેલા
સારું કર્યું ને એ મને યાદ તો થયો
એ એજ થયું કે પલા એજ પેટલા કેટલી શાંતિ હતી સ્કૂલમાં
હા હજી તને આજે સવારે જ યાદ કરી હતી તાર સ્ શું
હા હા
બોલતી એકરિંગ કરેું ને તો એના પરથી ટ્વેલ્થ નું આપણું જે ફેરવેલ માં બી તે કરી હતું ને
હા
ડાન્સ કર્યો હતો તો મને યાદ આવેા એમાં સા
હા કેટલો ફ્રી એકદમ ટેન્શન ફ્રી ટાઈમ હતો આપડો એ
ઈવન સન્ડે ના તો આપણેે કોઈ દિવસ પેલો સવાર મોર્નિંગ નો ક્લાસ તો અટેન્ડ જ નહી કરે
હા હા એ તો બેસી જ રહેતા હતા અને બેસવાનું કારણ એ કે હોમવર્ક ના કર્યું હોય કે સવાર ઊંઘ આવતી હોય
હા યાર
એ તો ક બહાર ન તો એ ક્લાસ તો મને ન યાદ આવતું કે વરષમાં ગણીને મેં જે ત્રણ ચાર ભરે ગઈ હોયશ સવારમાં પાંચ વાગ્યા માં
જે ભર્યા હોય એ તો એમ બી આપણને યાદ તો કઈ રહ્યું ન હોય ઊંઘમાં જ જતું હોય બધું
એ જ ન સ્કૂલ ના તો ક લેક્ચર નહી ભર્યા જે એવું કેતા કે મારો લેક્ચર ના ભ પ્રેમ થી બહાર જતા રે આપડે તો ચાલ્યા બુક્સ લઈને કેમ કે ટ્યુશન હોમવર્ક બાકી હોય
હ પણ એ તો છે યાર સરની પણ ડેરિંગ નથી સવાર સના પાંચ વાગ્યામાં એ ટ્યુશન ના ક્લાસ રાસ્તા ભ એટલે
હા
અને પબ્લિક એવી જાય પાછી પાંચ વાગ્યા માં આપડે તો બધ હોસ્ટેલ વાળાનું તો સમજ્યા કે એ લોકો ત્યાં રતા હોય એટલે પહોંચી જાય આપડે તો ઘરે થી ઉઠવાનું કેટલું વહેલા નાહી જોઈને ત્યાં પહોચવાનું હોસ્ટેલ વાળા તેમ બી ન્યા વગર ફરતા હોય
હા એજ ને મારી તો મમ્મી બિચારી મારી સાથે ઉઠે બધું રેડી કરે હું રેડી થવું તાય એ જાતિ કેમ કે મને ગેટ સુધી મૂકવા આવી પડે સવાર માં આટલું વહેલું તો શું કરવાનું
હા
એટલે પછી ભરવાનું જ બંધ કર્યું
હ એ અમારે બી આવ પેલા તો હોસ્ટેલ વાળા તો એમની નાયા વગર બુક્સ ન ઉઠ્યા સીધા અને અડધા તો બ્રશ નહી કરતા તોવે મને લાગે ચોપડા ઉઠાઈ ને સીધા પહોંચી જાય અને એ તો સર આવે એના પછી નીકળે તોય પહોંચી રે સામે જ હોય એટલે આપડે તો ઉઊઠવાનું નાયા વગર તો ઘરની બહાર પગ ના મુકાય એ તો. ક્લાસ તો ક્યાંથી જવા દે એટલે તૈયાર થ. વળી એક તો સવાર સવાર માં બુક્સ ભરવાની થેલા શોધવાના ને આ બધું કરીને માું તોછી સા. લ લઈને આવતી. પાંચ વાગ્યામ એમે એટલી શિયાળા માં ઠંડી લાગતી હોય એમાં વી સ્વેટર વેટર. પેરીને પહોચી ને પાંચ વાગ્યા માં થર્ડ થર્ડ કરી્યા અને ત્યાં પહોંચી ને ખબર પડે ક્લાસ લેટ છે કેન્સલ થયો છે.
હા એ પાછી અપડેટ એ લોકો હોસ્ટેલે કોલ કરીને આપી દે આપડે વાળા ને તો કોઈ. કશું કઈ કેતા જ નહી ગણતા જ નહી કશું.
એટલે હોસ્પિટલ વાળા તો કેન્સર હોય એટલે સુઈ ગયા હોય આપડે વરી કલાક ત્યાં બેસી રહીએ પછી ટાઈમ પ. તો આવે ત્યારે ખબર પડે ક્લાસ તો હતો જ નહી.
તો અને આખો દિવસ યાર યુનિફોર્મ સવારે. છ વાગ્યા નો યુનિફોર્મ પહેર્યો હોય છે કે રાતે સાંજે છ સાત વાગે. પાડવાનું.
તો અને એમાં રવિવારે આપડે તો યુનિફોર્મ પહેરીને જવું પડ.
યુનિફોર્મ વગર તો એન્ટ્રીજ ના આપતા હા એજ ને સડે નાી યુનિફોર્મ પહેરી જવાનું.
એ બહુ કંઠાળો હતો એ આપણને એટલીસ્ટ એવું. કીધું હોત ને કે રંગીન કપડા માં બી હય તો એ આપણને ગમતા એક તો સવાર સવાર માં યુનિફોર્મ પહેરવાનો.
તો યાર એક તો સાયન્સ લઈને અમે જિંદગી ના રંગ ઉડી ગયા હતા.
હ.
એમાં યુનિફોર્મે એ તો હાવે ઉડાડી દીધા. પાછા વ્હાઈટ સોક્સ બ્લેક શૂઝ માથામાં. ચોટલો ચોટલો વાળવાનો કમ્પલસરી અને એમા બ્લેક કલર નું રબર રાખવાનું.
એજ રબર માં એટલું સ્પેસિફિકેશન કે બ્લેક જ હોવું જોઈએ અને એ બી પ્લેન હોવું જોઈએ.
હા એ ભી લટો ની કાઢવાની માથામાં તેલ નાખવાનું.
શ શું યાર. પણ એટલું વધુત. ત્યારે આપણને આટલી વેરાયટી મળે છે ને ખાવા તોય એટલી મજાને જેટલી ત આપણે ખબર. અમુક અથાણું રોટલી બી લઈને ગઈ ને તો એટલી મજા આવતી ખાવાની.
હા યાર એ ત્યાંનો પાંચ રૂપિયા નો પગ મતલબ વાવ.
બઉ ટેસ્ટી હતો હું તો હજી બી એકાદી વાર જાઉં ને તો એવી ઈચ્છા થાય લઈને ખાવં પણ પછી. ત્યાં ઉભાારીને માંગવાની શરમ આવે લેવાની શરમ આવે ત્યાં.
બસ એજ હવે એજ થાય છે બટ યાર એ તો. પાંચ રૂપિયા મતલબ એ. પૈસા એટલા ઇમ્પોર્ટન્ટતા બટ એ વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ હતી કે વીકમાં એક વાર અમે પોપ થઈશું.
એજ ને પાછું આમ ઘરે થી પાંચ રૂપિયા દિવસ સાચવી સાચવી ને લાયા હોયએ. જાણે સુૂવે ને કઈ.
અને અત્યારે તો પાંચસો રૂપિયા ની કદર ની તૈયાર ક્યાંય ઉડાડી દઈ.
તો અને આમ બ્રેક પડે એટલે તો આમ બેગ માંથી ચિલ્લર વીણી વીણીને. પાંચ રૂપિયા ભેગા કરી નીચે જવાનું એટલી ભીડ માં ઉઊભું રહેેવાનું ને પફ લેવાનો.
અને એમાં બી ચાલુ ક્લાસેથી આપડે તો કેટલું બધું ખાધું છે.
તો
પાછળ ની બેન્ચ પર બેસીને એ તો કામ હતું લેક્ચર તો ક્યા ભર્યા જ છે કોઈ.
એ એક બી લેક્ચર મન નથી હો કે આપણેે એ લોકોએ ભણાય્યું હોય ને આપણે એમાંથી કઈીખ. હોય એ જે છેલ્લા રટ્ટતા માળે પાસ થયા એજ.
તો કઉ છું સાયન્સ લઈને અમ જિંદગી નાના રંગ ઉડાડી દીધા હતા.
તો શું એમાં વળી ફિઝિક્સ ના સર આવે ને આપડા બેને જ ઉભા કરે.
હાય હાય પેલો તો
હ.
અને ઓલવેઝ એ નામ તો તને મારા નામે મારા મને તારા નામે બોલાવ. હા તું આ એ જ છેભી ત.
અને નામ તો ઊંધું જ લેવાનું પાછું ઊંધા નામ માં ઊંધું જ બોલવાનું.
હા હા
પણ નામથી ઓળખતા હતા ત્યારે બધા આપણને અને પાછું આ પડા બે નું એ ફિક્સ હતું કે બે માંથી કોઈ એક એબ્સેન્ટ હોયને એટલે બીજાને પૂછે પેલી કેમ નહી આઈ
એવું હતું પણ જો ને ટ્વેલ્થમાં તો આપડે કરીને જ તું નઈ જતી સારું કોઈ નઈ જતું
હા એજ એજ ઘરેથી જ ફોન નવું શીખી ગયા હતા ત્યારે
ઘરેથી ફોન કરી ના ટ્યુશન બી એવું કરતા ભ તું નહી આવતીું હઈ નઈ જતી જાજો
એજ અને હોમવર્ક બી પૂછે આનું આ કર્યું છે.
હા એવું નહી કે તું નહી જતી તો એટલીસ્ટ હું જાઉ એ ક્લાસ હું એટેન્ડ કરું જે બી કેસે મા તું લખી લેજે ના તું નહી જતી તો હોભી નઈ જેતી શું તો સાથે ભણશું નહી ભણીએ તો નહી ભણીએ
તું તો તોય થોડીક લગન વાળી હતી કે ક્લાસ એકાદો ભરીવી લે મને તો એ જ નતું ગમતું
શું યાર હવે ભરવા ખાતર ભરતા તો ઘરે થી ઘ કા મારતા એટલે ત્યાં જને શું કરતી મારું મન જ સમજે છે
પણ એ જે આપણેે આ ગુલ્લી મારી વાળી પારી એ ઉભા રહ્યા છીએ ને ટ્યુશન ટાઈમે આમ છુપાઈ છુપાઈને ભાગી જવાનું
હા
મજા વોશરૂમ ના બહારે નીકળી જતા આખે સ્કૂલ ફરીની
ભાઈ હા યાર એ એ બેસ્ટ તું હા એ ફિઝિકસ ના લેક્ચરમાં જે કેમેસ્ટ્રીમાં જે પેલા ને તા ને વોશરૂમ જવું છે નીકળી ને જે અડધી કલાક પછી આવતા ને જલાઈ જતા એમાં તો ક્યારે
હા અને રીઝન પાછું એવું આપે કે ઉપર વોશરૂમ બંધતા
એ જ ના
મજા આવતી હતી પણ એ ટાઈમમાં અને એમાંથી જઈએ લોબી માં એટલે બધા ક્લાસમાં પોતાના ફ્રેન્ડ શોધી શોધીને જવાના અને ઇશારો કરવાનો તું બી ચલ તું બી ચલ
બઉ મજા આવતી બીજાના ક્લાસ માંથી ચોક અને ડસ્ટર લઈ આવતા એના ક્લાસમાં મોટો ચોક અને નવું ડસ્ટર છે જ લઈ આઈ
અને એમાં ટીચર્સ ડેમાં મને સાડી પહેરવી હોય તારે જીન્સ પહેરવું હોય
બહુ મજા કરી છે. હલો
હા હા
હલો
હેલો હેલો
હલો
હેલો આવ્યો અવાજ હેલો હેલો અવાજ આવે છે? હેલો.
હલો.
અવાજો આવે છે